હા.
કેમ છો મજામાં ભાઈ?
બસ મજામાં, તમે કહો.
બસ બસ એકદમ મજા મજા અવાજ આવે છે મારો? હલો કમપ્લેટન આવે છેન બસ આ મસ્ત એક ટોપિક હ તો મેં કીધું તમારી જોડે એ ટોપિક એ વિષય ઉપર આજે આપણેે ચર્ચા કરીએ. કે બજેટ મુસાફરી અને લક્ઝુરિયસ મુસાફરી વચ્ચેનો અંતર શું હોય છે.
વાહ! આતો બહ મજાનો ટોપિક છે પણ મુસાફરીનો તો ખુબ શોખ છે મને તમે કઈ પ્રકારની મુસાફરી વધુ પસંદ કરો છો?
જો હું તો સાચું કઉ ને તો મને તો બજેટ મુસાફરી વધુ ગમે છે કેમ કે ઓછા ખર્ચામાં વધુ જગ્યાએ ફરવા મળે તો કોણ ના ફરે?
હવ આ બાબતમાં બહુ અલગ વિચારનો છું ક્યારેક લક્ઝરી મુસાફરી પણ કરવી જોઈએ સારું હોટલ, કમ્ફર્ટ અને ટેન્શન ફ્રી પ્લાનિંગ હોય તો સફર બહુ વધુ એન્જોય થાય.
હા એ તો છે પણ એ પણ સાચું છે પણ બજેટ મુસાફરીમાં કેવું કે એકદમ ઘણી વખત તો આમ શું કહેવાય સ્થાનિક બસ, ટ્રેન કે સીટિંગ વાહનો પણ આમ જઈએ એમાં તો વધારે મજા આવે આપણને એક લક્ઝુરિયસ કરતા.
હા એ તો છે પણ લક્ઝરીમાં કમ્ફર્ટ મળે પણ સરપ્રાઈઝ ઓછા મળે કારણ કે બધું પહેલેથી પ્ અરેન્જ હોય છ.
એ બહુ સાચી એજ ને. ત તમે ક્યારે બજેટ પ્રવાસ કર્યો છે ખરો.
હા એક વખત હું અને મારો મિત્ર રાજેશ સ્થાન ગયા હતા એમાં હોસ્ ચલમાં રહ્યા હતા અને લોકલ ફૂડ ખાધું તું
ઓ પછી કેવું લાગ્યું તું તું તમને
અ શરૂમાં તો થોડીક તકલીફ થાય પણ પછી મજા આવી જાય હોસ્ટેલમાં બીજા રાજ્યોના લોકો સાથે મળ્યા એમની સાથે વાત કરી બહુ મજા આવી.
બસ તો આ આજ તો છે કે બજેટ મુસાફરીની ખાસિયત કે લોકો સાથે આપ આપણા સંપર્ક વધુ થતા જાય છે.
હા પણ તમે ક્યારે લક્ઝરી ટ્રીપ અનુભવ કર્યો છે.
અ હ એક વખત પરિવાર સાથે રિસ્ શોર્ટમાં ગયા હતા ત રૂમ, સ્વિમિંગ પુલ, પછી શું કે બફે વધુ સરસ એક હતું.
તો તમને પછી બજેટ કરતા લક્ઝરી સારી ના લાગી
સારી તો લાગી પણ યાર ખર્ચ ખર્ચ ખર્ચો પણ ઘણો વધી જાય છે એની અંદર બે દિવસમાં જેટલો ખર્ચ થયો હોય તેટલો તેટલામાં તો હું ત્રણ નાની યાત્રાઓ કરી લઉ ત્રણ નાની બચ જે ટ્રીપ થઈ જાય મારી.
હા એ તો એ તો તમારી બહુ સાચી વાત છે.
હમ બજેટ મુસાફરીમાં આયોજન બહુ મહત્વનું હોય છે ખબર તમને
કેમ એ કઈ રીતે
જો તમે ટ્રેનની ટિકિટ પહેલા બુક કરાવો, સસ્તી હોટલ શોધો, અને સ્થાનિક વાહનો ન નો વપરાશ વધાર કરો તો ખર્ચ તમારો ઘણો ઓછો થઈ જાય છે એની અંદર
પણ લક્ઝરી ટ્રીપમાં પ્લાનિંગ કરતા બુકિંગ એજન્ટ બધું કરી આપે.
એથી તમારો સમય બચે પણ પૈસા તો વધારે જાય ને
તમે શું માનો છો નવી જનરેશન કઈ તરફ વધુ જાય છે.
જો મારા હિસાબે તો ઘણા યુવાનો બજેટ મુસાફરી તરફ જઈ રહ્યા છે. મને એવું લાગે છે.
હા હું પણ એવા વિડીયો જોઉં છું લોકો દસ પંદર દિવસની ટ્રીપ ઓછા બજેટમાં પૂરી કરે છે.
એતો એતો હોય છે જ ને કે શું કેહેવાય કે અને તેમાં શું કેહેવાય અશલીત તો મજા છે એની અંદર ખબર છે તમને એકદમ બજેટ ટ્રીપ કરવામાં જ હશે ટલી મજા છે.
હા હા એ તો છે પણ લક્ઝરીમાં પણ એક અલગ જ સેટિસફેક્શન હોય છે. ખાસ કરીને જો કોઈ વ્યક વેકેશન માટે જાય તો
હા એ બિલકુલ રજાઓમાં લોકો આરામ કરવા માટે જ જતા હોય છે.
હમ અને બજેટ ટ્રાવેલર ઘણી વખત હોટલ કરતા જગ્યા એક્સપ્લોર કરવાનું બધું વધુ સમય આપે છે.
એ તો સાચું પણ કેવું કે આમ લક્ઝરી હોયને જે આમ શું કેવાય લક્ઝરી પ્રવાસ આમ પ્રવાસી હોટલની આમ સુવિધાઓ પણ આનંદ લેવા જેવી હોય. છે એની અંદર
પણ મને લાગે છે કે બજેટ ટ્રીપ માણસને બહુ વધુ પ્રેક્ટિકલ બનાવે છે.
કઈ રીતે તમે મને આમ કેશો
કારણ કે જુવઓ ને દરેક ખર્ચનો હિસાબ રાખવો પડે ડિસિઝનને બહુ કેરફુલી લેવું પડે
એ આ વાત તો તમારી સાચી છે હું એ વાતથી સો ટકા સહમત છું હું તમારી જોડે
અને લક્ઝરીમાં ઘણી વખત ખર્ચની ચિંતા ઓછી હોય.
હા એ હોય છે પણ દરેક વ્યક્તિ લક્ઝરિયસ લક્ઝરી આમ પરવડ શકે એવું નથી હોતું.
હા પણ એટલે જ હા પણ એટલે જ ને બજેટ ટ્રાવેલિંગ લોકોમાં બોવ વધુ પોપ્યુલર છે.
હા એ તો છે પણ તમે સ્થાનિક ભોજન વિશે શું માનો છો બોલો
બજેટ ટ્રાવેલર્સ લોકલ સ્ટોલ પર જમતા હોય છે.
જમતા હોય ને એજ તો છે ને અને લક્ઝુરિયસ પ્રવાસીઓમાં રેસ્ટોરન્ટ કે રિસોર્ટ ના બફેટ પસંદ કરતા હોય છે. છે લોકો કામ નવી જગ્યા એક્સપ્લોર જ નથી કરતા
હમ પણ લોકલ ફૂડથી બી અસલી કલ્ચરલ સમજાવાવ હતા
એટલે જ ને એકદમ સાચી વાત છે ને આ વસ્તુ કે પાછલી વખત આપણે શું કે આમ બજેટ લક્ઝુરિયસ મુસાફરી આમ કરીએ ને બે વસ્તુ બઉ ડિફર અલગ અલગ છે કે બે વસ્તુ તુને આપડે આમ કમ્પેર ના કરી શકીએ પણ કેવું કે સાચું હોય અને કે બજેટ ટ્રીપ બજેટમાં લક્ઝિરયસ ટ્રીપમાં ખર્ચો તમારો વધારે થાય છે.
કોઈ એવી ઘટના યાદ છે કે તમને બજેટ ટ્રાવેલિંગનો ફાયદો થયો હોય એમ
અમ શું કહેવાય કે મને તો લાગે છે કે આમ બહુ એક શું ક સારી ઘટના હતી કે અમે ગયા તા બજેટ ટ્રીપ માટે આબુ બધાં ભાઈબંધો અને એની અંદર અમે આમ બોવ લોકલ બધી જગ્યાઓ બોવ એક્સપ્લોર કરી અમે લોકોએ ત્યાંની આમ શું કેહેવાય પરંપરા કેતા આમ ખાવાનું ને એટલું બધું ઘણું એક્સપ્લોર કર્યું ને એની અંદર બધું બધી નવી નવી સ્થાનિક જગ્યાઓ ગયા હતા બોવ ખાાસી બધી આમ રાજસ્થાનમાં બોવ ફર્યા અમે લોકો
ઓ ભાાઈસાહબ વાહ તો બોવ ખાસ અનુભવો કહેવાય
એટલે જ ને હું એમ પણ એક એવું જ કે અલગ અલગ જગ્યાઓ એ જવું જ જોઈએ આપણે
પણ ફેમિલી સાથે ટ્રાવેલ કરતાં કમ્ફર્ટ પણ જરૂરી છે.
હા એ છે કે એમ ફેમિલી હોય તો આપડે ત્યાં વિચારી શકીએ કે ભાઈ ત્યાં આપણેે બજેટ ટ્રાવેલિંગ ના કરીએ આપણેે આમ લક્ઝરિયસ ટ્રાવેલિંગ સુધમાં આપણે વધારે પ્રિફર કરીએ. પણ આપણેે જયારે આમ કોલેજમાંથી ભાઈબંધો હોય કે બધા ભાઈ બહેનો હોય એકબીજાના તો આપણે આમ નવી જગ્યાઓ એક્સપ્લોર કરી શકીએ નવી ત્યાંની ત્યાંની જગ્યા શું છે ત્યાંની કલ્ચર ત્યાંની આમ અર્થ બધું ઘણું બધું આપણને ત્યાં જોવા મળે છે કે ત્યાંના લોકોનો પહેરવેશ કેવો હોય છે કેવી રીતે રતા હોય છે એમનું શું ખાવાનું ને શું હોય છે એકદમ પરંપરાગત રીતે બધું આપણને જાણવા મળે છે.
ના ના બહુ સાચી વાત એટલે દરેક સ્ટાઇલ દરેક એક પોતાની સ્ટાઇલ હોય છે. જે વેલ્યુ ધરાવે છે.
તો એ તો છે જ ને કે આમ બજેટ આમ અલગ છે બજેટ શું કેવાય મુસાફરીને લક્ઝુરિયસ મુસાફરી અલગ છે.
હા અને મુસાફરીનો ઉદ્દેશ પણ મહત્વપૂર્ણ છે.
એ તો છેને મુસાફરી તો આપડે કરવી જ જોઈએ આમ જો મુસાફરી ના કરીએ તો આપણને શું ચાલે છે દુનિયામાં કઈ જગ્યાએ શું વસ્તુ આપણને કશું જાણવા જ ના મળે અગર આપણે મુસાફરી કરીશું તો આપણને નવી નવી જગ જગ્યાઓ ખબર પડશે અને ઘણું બધું જાણવા મળશે ત્યાંના વિશે
હા એ તો છે જ અને જો આરામ કરો હોય તો લક્ઝરીમાં જવું સારું રહેશે.
હા જો આરામ કરવો હોય તો લક્ઝરિયસમાં જવાય બટ જો નવું તમારે એક્સપ્લોર કરવું છે તો તમે આમ બજેટ ટ્રીપમાં જાઓ ત્યાં લોકલ વાહનોનો યુઝ કરીને બધી જગ્યાએ જાઓ તો તમને આમ નવું ખબર પડે
હમ ને મને લાગે છે કે આ વખત બજેટ ટ્રીપ ટ્રાય કરાય
હા તો એક વાર જો તમે આમ બજેટ ટ્રીપ ટ્રાય કરશો તો તમને ખબર પડશે કે શું શું કેહેવાય ડિફરન્ટ છે કે આમ લક્ઝુરિયસ ટ્રીપ અને બજેટ ટ્રીપમાં જેમ લક્ઝુરિયસ ટ્રીપમાં તમને આરામ મલે છે પણ એટલી બધી નવી જગ્યાઓ નવી વસ્તુઓ નહી ખબર પડતી જયારે બજેટ ટ્રીપમાં તમને ઘણું બધું જાણવા મલે છે.
અને તમે ટ્રાય કરશો બજેટ ટ્રીપ
હું તો શ્યોર મેં તો અમે તો બજેટ ટ્રીપ કરી પણ છે એકવાર
ઓ સારું કેવાય
હા બોવ બોવ અમે આમ ત્યાંના લોકલ વહીકલ્સ સાથે લોકલ માણસોને મલયા ત્યાં એમના પેરવેસ તો જોયા અને ઘણું બધું જોયું તું અને ઘણી બધી વાત ખબર પડી હતી એમાંથી કે આમ શું ત્યાંની શું ચાલે છે કલ્ચરમાં એમના શું ચાલી રહ્યું છેને ત્યાં આગળ કઈ જગ્યામ ફરવા જેવી છે વિવિધ જગ્યાઓ છે ત્યાં આગળ એ ઘણું બધું અમને જાણવા મલયુ હતું.
હા એ તો છે પણ જીવનમાં બંને નો બોવ અનુભવ હોવો જોઈએ.
એક વાર બજેટ સાચ તમારી સાચી વાત છે બહુ જ સાચી વાત કરી તમે હો એકદમ મને આ ટોપિક પર તમારે વાત કરીને બહુ મજા આવી તમને
મને પણ બહુ મજા આઈ
અરે સરસ સરસ તો ચાલો આપણેે ફરી વાર બીજું એક સરસ ટોપિક લઈને આપણે મલીશું અને વાત
પાકું પાકું સો ટકા
ચાલો
ચાલો